ત્યાં કે
બસ મજામાં હું મજામાં છું તું કેમ છે અને આ સાથે બહુ સમય થઈ ગયો
હા સ્કૂલ અને હોમવર્ક એટલા બિઝી હતી કે સમય જ નહોતો મળ્યો હવે તો ઉત્સવનો સીઝન શરૂ થઈ ગયો ને
હા ખાસ કરીને નવરાત્રી આવે એટલે તો મજા જ આવી જાય છે તને ગરબા ગમે છે ને
બઉુ જ ગમે હું તો દરરોજ ગરબા રમવા જાઉં છું તું જાય છે
હા હું પણ જાઉં છું અમારી સોસાયટીમાં રોજ સાંજે સુંદર ડેકોરેશન થાય છે અને ડીજે પણ આવે છે અને મને તો ગરબા ખૂબ જ ગમે
વાહ અમારી સોસાયટીમાં પણ અલગ થીમ રાખે છે દરરોજ એક દિવસ ટ્રેડિશનલ એક દિવસ રેટ્રો
હા મજા આવી જાય તું કયો ડ્રેસ પહેરે છે ગરબા માટે
હું તો ચણ્યા છોડી પહેરું છું મમ્મી એ મને નવો સેટ લઈને આપ્યો છે
વાહ કયો કલર છે
રેડ અને ગ્રીન કોમ્બિનેશન છે તેમાં મિરર વર્ક છે ખુબ સુંદર લાગે છે
અરે વાહ હું પણ બ્લૂ અને યેલો ચણયો પહેરું છું તેમાં કઢાઈ છે
ઉત્સવની તૈયારીઓ
તુ
તું ઉત્સવ માટે કેવી રીતે તૈયારી કરે છે?
હું પેલા તો મમ્મી ડેકોરેશનમાં મદદ કરું છું, ઘરમાં લાાઈટસ ફૂલ અને રંગોળી કરીએ છે, અને ઘણી બધી એવી વસ્તુ તુઓ કરીએ છે જેથી ઘર ને સુંદર બનાવા
હું પણ રંગોળી બનાવું છું. મારી ફેવરેટ છે. મારી રંગોળીમાં હું ત્રણ દિવસ અલગ-અલગ રંગોળી બનાઉ, અલગ-અલગ ટાઈપની બનાઉ કેદીક માતાજીની તજની રંગોલી બનાઉં કીદીક. બ ફ્લાવર્સ બનાઉં. અલગ-અલગ વેરાયટી ની હું રંગોળી બનાવું છું.
અચ્છા. તો તું એમાં તા તારા જોડે અલગ-અલગ રંગ મળી જાય?
હું ફલો હું ફ્લોરલ અને પિકોક ડિઝાઇન બનાઉં છું, ક્યારેક કલરફૂલ પાઉડરથી, ક્યારેક ફૂલોથી ભા
હા, હા બહુ સારું. હું તો સરળ ડિઝઇનથી શરૂ કરી હવે કોમ્પ્લેક્સ ડિઝાઇન બનાવું છું.
દિવાળી મિસે અહ નવરાત્રી પછી દિવાળી આવે છે ને, તો મારા માટે સૌથી ફેવરેટ ફેસ્ટિવલ છે.
હા દિવાળીમાં દીવા, લાાઈટ્સ, મીઠાઈ બધું જ સુંદર લાગે છે.
તું દીવા પ્રગટાવે છે?
હા હું અને મમ્મી મળીને દીવા પ્રગટાવીએ છે. આખું ઘર પ્રકાશિત થી ભથી ભરાઈ જાય છે.
અને ફટાકડા?
હું, ઓછા ફટાકડા ફોડું છું કારણ કે હવે બધા કહે છે, કે પ્રદૂષણ થાય છે એટલા માટે.
હા, એ તો બહુ સાચી વાત છે. હું પણ હવે ફક્ત ફૂલઝડી અને અનાર જ ફોડું છું. મીઠાઈ અને ખાવા પીવાની મજા.
દિવાળીમાં તમે કઈ મીઠાઈ ગમે છે?
બને તો લાડુ, મોનથાર, કાજુ કતલી ઈ બધું મને બહુ ગમે છે. તને પણ
મને ગુલાબજામુન અને બર્ફી ગમે છે.
તું, ઘરે બનાવે છે? કે બજારથી લઈ આવે છે?
અમારે ઘરે મમ્મી ઘણી મીઠાઈ બનાવે છે, ખાસ કરીને ચકલી અને શક્કરપારા.
વાહ! ઘરે બનાવેલી મીઠાઈ નો ટેસ્ટ જ અલગ હોય છે.
હા, તને ગરબામાં. તને ગરબામાં કયા ગીત ગમે છે?
મને ટ્રેડિશનલ ગરબા મે ગમે છે જેમ કે ઢોલી તારો ઢોલ વાગે.
હા એ તો ક્લાસિક છે. મને પણ બહુ જ ગમે છે.
અને અને ડીજે ગરબા પણ મજા આવે છેને?
હા, પણ મને ધીમા અને પરંપરાગત ગરબા વધારે ગમે છે. ફેશન અને સ્ટાઇલ
તું જ્વેલરી પણ પહેરી છે? ગરબા માટે.
હા, હું એ ઓ ઓક્સોડાઈઝ જ્વેલરી પહેરું છું. મોટા ઈયર રિંગ્સ અને નેકલેસ.
હું પણ અને હાથમાં ચૂણીઓ તો ફરજયાત.
હા, ચુડીઓ વગર તો લુક અધોરો જ છે.
ઉત્સવમાં મિત્રો સાથે સમય પસાર કરવો બહુ સરસ લાગે છે.
હા બધા સાથે મળીને ડાન્સ મજા, ફોટો, યાદગાર બની જાય છે.
તું ફોટા ખેંચે છે.
હા હું તો દરરોજ ફોટો અને વિડીયો બનાવું છું ઉત્સવ બહુજ મજા મજા આવે છે.
તારા માટે ઉત્સવનુંું શું મહત્વ છે.
મારા માટે ઉત્સવ એટલે. ખુશી એકતા અને પરિવાર સાથે સમય પસાર કરવો
બહુ સરસ બરા માટે પણ ઉત્સવ એટલે પરંપરા અને આનંદ.
હ. ગીતા તારી સાથે વાત કરીને બહુજ મજા આવી
મને પણ ચાલ આજે સાંજે સાથેતે ગરબા રમવા જઈએ
ચોક્કસ હું તને સાત વાગે કોલ કરું છું તું આવજે
હા હા હું હું ચોક્કસ આવીશ.
હમ આપડે મળીશ સો સાત વાગે આજે તું કઈ ચણ્યા જોડી પેરીસ
હું રાતના વ્હાઈટ કલરની વ્હાઈટ સાથે બ્લુ કલર નો કોમ્બિનેશન છે.
અચ્છા અને એમાં જ્વેલરી
જ્વેલરી હું ઓક્સડાઇઝ પેરીસ એના મય સરસ લાગે છે.
હા તે પેલા જે ગઈ નવરાત્રી ના પેરીથી એ
હોવે હોવે ઈ મારા ઈ મારા એને ભાભી લઈ આયા છે.
અચ્છા હું તો આ વખતે નવી ચણિયા ચોડી પેરવાની છું. હું સુરત થી લાઈ હતી આ વખતે સુરત થી લાવ ત હું એ ચણિયા ચોળી.
અચ્છા મારા મારા મારા માટે ભી લી આવજે ને
હા હા ચોક્કસ લઈ આઈશ હું જયારે જઈશ ને ત્યાં તો લઈ આવીઈશ કેમ કે ત્યાં તો પાંચસો પાંચસો રૂપિયાની ચણિયા ચોળઓ જે હજાર પંદરસોમાં મળે છે પાંચસો પાંચસો માં મળતી હતી.
એટલી સસ્તી મળી જાય છે.
હા ત્યાં કાને જે મેઈન બજાર છે ને ચણિયા ચોળીની ત્યાં કાને પાંચસો પાંચસો રૂપિયાની ચણિયા ચોળીઓ મળી જાય છે.
મારા માટે તો બે લેતી આવજે ને
બે શું ચાર લઈ લેજે ને
અરે ચાર તો ઘણી થઇ જાય છે.
હા હા સારું સારું કે જે હું જઈશ ત્યારે તારા માટે લેતી આઈશ.
મને વિડીયો કોલ કરજ ને તો હું પસંદ કરી લઉં છું.
હા હા સારું સારું તને કરીશ વિડીયો કોલ હું જઈશ ને ત્યારે
કેટલી છેટી છે બજાર
હ હું મારા મામા ના ઘરેથી તો હાવ અડધો કલાક લાગે.
અચ્છા તો પાસમાં જ છે.
હા બહ દૂર ના કેવાય તે તમે ચણિયાચોળી માટે તો કેલાક દૂરે જવું પડે તો જવાય આટલી સસ્તી મળતી હોય તો કોણ ના લે
હા ઈ સાચું છે હું સા હું સાડી પણ પહેરું છું
અચ્છા સાડી પણ પહેરું છું એમ
મારી બેનની સાડી છે મારી બેનની સાડી હું પહેરું છું તને સાડી પસંદ છે નવરાત્ર માં ગરબામાં રમ પેરવાની
સાડી ઓછી ગમે ચણિયાચોળી તો પણ ચાલે
પણ સાડી બી સરસ લાગે છે
ના ના મને સાડી ઓછી ગમે હું વધારે મોસ્ટ ઓફ ચણિયાચોળી પહેરવા કરું
અરે સાડી માં આપે સ્લીમ ડ્રીમ દેખાય છે
હા એ બી સાચી વાત છે તારી પટવે શું કરીએ મને સાડી થોડી ઓછી ગમે
અચ્છા મને સાડી બી બહુ સરસ લાગે છે
બરાબર સાચું તો સારું કેવાય ત્યાં સુરતમાં તો સાડીઓ પણ બહ સસ્તી મળે છે
સસ્તી તો મળે મળે સાથેને ડિઝાઇનર સાડી એ બી મસ્ત મળલે છે
હા ડિઝાઇનર સાડી પણ બહ જ સારી મળશે છે ત્યાં કને
સુરત માર્કેટ જ કપડાની માર્કેટ છે ને
હા હા કપડાની માર્કેટ છે
તો ઉમાં બધું સસ્તું મળે છે
રીઝનેબલ પ્રાાઈસમાં આપને જેવી પ્રાઇસમાં જોઈતું હશે ને એ એવી પ્રાઇસમાં મળશે અને સારી ક્વોલિટીમાં પણ મળી જશે
ઉમાં કાપડ બી કાપડ બી સસ્તા પ્રાાઈસમાં મળી જાય એરા
હા એ તોો છે કાપડો એકદમ સારા પ્રાઇસમાં મળી જાય
એટલે આપણે એટલે આપને ઘણી વેરાયટીઓ અલગ અલગ મળી જાય છે કલેક્શન બી અલગ અલગ મળી જાય એરા
હા એ સાચું છે પણ ત્યાં કને મોસ્ટ ઓફ આપણે સન્ડે ના જઈએ ને તો સારું કેહેવાય કેમ કે સન્ડે ના લોકો વધારે આવે અને દુકાનદારો ઓફર પણ સારી સારી રાખે સન્ડેના
ઈ સાચું છે હમાં સેલ બી હ ને સેલ બી ચાલે છે તો સેલમાં બી બધું એને રીઝનેબલ પ્રાઇસમાં આપને મળી જાય છે
હા એ સાચું છે ત્યાં સુરતમાં જયારે મેળો લાગે ને તો કેટલી ચણિયા ચોડીઓ હઉ પાંચસો વાળી ચણિયા ચોળઓ ત્રણસો માં બસો માં મળી જાય
આટલી એટલી સરસ ભાવમાં મળી જાય છે તો આપે તો કઈક સારી લઈ જાય છે
એજ તો આપડે સુરત રતા નથી નક તો આપડે સુરત થી આખું કેટલી બધી ચણિયાચોળઓ નવે નવ દિવસની અલગ અલગ ચણિયા ચોળિયા પહેરીએ
ચાલ આપે એને એક એક વાર એને સુરત ચાલી શોપિંગ કરવા
હા હા ચોક્કસ જઈશું ને એમાં શું છે
નવ દિવસની નોખીનોખી ચણિયાચોળી પેરી લેવા
હા અલગ અલગ ચણિયાચોળી લઈ લેવાય
અ ડિફરન્ટ કલર ડિફરંન્ટ અ વર્ક
હા હા એતો છે ચાલ હવે આપડે કાલે મળીયે.
અચ્છા ઠીકે
ચાલ બાય.
બાય.
હમ્મ.